હા બોલો બોલો કેમ છો!
મજામાં તમે કેમ છો.
બસ મજામાં કેવું તબિયત પાણી બધું બરાબર.
હા બસ બધું બરાબર તમારી તબિયત કેવી છે.
હા બસ સરસ છે બોલો બોલો.
બસ આ તો હમણાં જોતી હમણાં હું સોશિયલ મીડિયામાં કે આજકાલ બધા યુવાનો તણાવમાં છે અને મને એ જ થયું કે આજના યુવાનો આટલા બધા તણાવમાં કેમ છે કારણ કે આજનો યુવાન તો ટેકનોલોજી સ્પર્ધા અને ઝડપી જીવનશૈલીના યુગમાં જ જીવે છે અને શિક્ષણ કારકિર્દી પરિવાર અને સમાજની અપેક્ષાઓને કારણે ઘણા યુવાનો તણાવ અનુભવતા હોય છે. અને તણાવ સંપૂર્ણપણે ખરાબ નથી પરંતુ વધુ પડતો તણાવ જીવન પર નકારાત્મક અસર કરી શકે છે.
હા તો તમે ઘણી સાચી વાત કીધી. આજનો યુવા આમ ટેકનોલોજી થી સમૃદ્ધ છે. પરંતુ ઘણી વખત માનસિક રીતે થાકેલો પણ છે સુવિધાઓ વધી છે પરં તું શાંતિ ઓછી થઈ ગઈ છે સોશિયલ મીડિયા પર હજ હજારો મિત્ર છે પણ છતાં ઘણી વખત આપણે એકલતા અનુભવતા હોઈએ છીયે.
સાચી વાત છે અને આજનો યુવાન માહિતીથી તમે કીધું એમ ભરપૂર છે પરંતુ ઘણી વખત મનની શાંતિથી દૂર થઈ રહ્યો છે.
હા એ તો સાચી વાત કીધી તમે.
ને તણાવ એટલે તો જ્યારે વ્યક્તિ પર જવાબદારીઓ સમસ્યાઓ અથવા દબાણ વધી જાય ત્યારે જે માનસિક અને ભાવનાત્મક દબાણ અનુભવાય છે તેને તણાવ કહી શકીએ આપણે.
હા એ તો સાચી વાત છે. યુવાની તો અમે જીવન ન સૌથી સુંદર અને ઉર્જા સભર સમય હોતો હોય છે. અને આ સમય દરમિયાન વ્યક્તિ પોતાના સપનાઓ પૂરો કરવા માટે ઘણી મહેનત કરતો હોય છે. પરંતુ આજના સમય માં ઘણા યુવાનો અભ્યાસ કરિયર પરિવાર સ્પર્ધા અને સોશિયલ મીડિયા ના દબાણ વચ્ચે જીવતા હોવાથી તણાવનો અનુભવ કરતા હોય છે. તણાવે આમ જીવનનો એક ભાગ હોય શકે પરંતુ તેને સમજવું અને સંભાળવું એ જરૂરી છે આપણા માટે.
સાચી વાત છે અને તમે કીધું એમ કે આજના યુવાનો વધારે તો અભ્યાસ અને કારકિર્દી અને નોકરીની ચિંતાને લઈને તણાવમાં જોવા મળતા હોય છે કારણ કે માતા પિતા આમ સારા ગુણ લાવવાની અપેક્ષા રાખતા હોય છે. અને એ અપેક્ષાનું એક દબાણ ભલે માતા પિતા એમ કહેતા હોય કે વાંધો નહીં અમને તું જેટલા માર્ક્સ લાવે એટલા પરંતુ એક જે દબાણ છે એ બાળકને અ મહેસૂસ થતું હોય છે તેના કારણે બાળક હંમેશા તણાવમાં રહેતા હોય છે અને આજકાલ તો સ્પર્ધાત્મક તૈયારીઓની જે નું પ્રેશર ઘણું હોય છે બાળકો પર કે આટલા અટેમ્પ્સમાં ક્લિયર કરવાની છે અને આજકાલ તો તમે આપડે જાણીએ છીએ કે સગા સંબંધીઓ પણ વારે ઘડીએ પૂછતા હોય છે તો આ બધા કારણોને લીધે બાળક તણાવમાં જો જતું રહેતું હોય છે ઘણીવાર.
હા એ તો સાચી વાત છે અને તનાવ આપડે થોડો હોય તો એ આપણને મહેનત કરવા માટે પ્રેરિત કરી શકતો હોય છે પરંતુ આપણે જો સતત અને વધુ પડતા તનાવમાં હોઈએ તો એ આપણા માટે નુકસાનકારક પણ બની શકે છે.
અને કારકિર્દી અને નોકરી મેળવવાની ચિંતા એ પણ આજકાલ તો બા યુવાનોને ઘણું તણાવ આપતી હોય છે કારણ કે આજકાલ તો આપણે જાણીએ છીએ કે કેટલી બેરોજગારી વધી રહી છે અને આ બેરોજગારીના કારણે ભવિષ્યની અનિશ્ચિતતા પણ ખૂબ વધી રહી છે.
હા એ તો સાચી કીધું. અને સોશિયલ મીડિયા દ્વારા પણ ઘણી વાર બાળક તાણાવમાં આવી જતા હોય છે. સોશિયલ મીડિયા પર સતત આમ બીજાની સફળતા એ ક્યાં ફરવા જાય છે એ કઈ મોઘી વસ્તુઓ વાપરે છે એમની જીવન શૈલી કેવી છે? એ બધું જોઈને કેટલાક યુવાનો પોતાની આમ સરખામણી કરવા લાગતા હોય છે. અને આ સરખામણી થી જ એમનો આત્મવિશ્વાસ ઘટી જાય છે અને એ લોકો તણાવમાં આવી જતા હોય છે.
એ તો સાચી વાત છે અને પરિવાર અને સમાજની અપેક્ષાઓ આપણે વાત કરીએ એમ એ પણ એમને ઘણું અસર કરતું હોય છે કારણ કે માતા પિતા અને સમાજની ઊંચી અપેક્ષાઓ પોતાની પસંદગીઓ અને બિચારની અપેક્ષાઓ વચ્ચે જેનો સંઘર્ષ એ ઘણીવાર તેમને મૂંઝવણમાં નાખી દેતો હોય છે.
હા એ તો સાચી વાત કીધી. અને ઘણી વાર તો મોબાઈલ અને સ્ક્રીન નો વધુ ઉપયોગ કરવાથી પણ એ લોકો તણાવમાં આવ વધુ સમય આ મોબાઈલ માં પસાર કરવાથી ઊંઘ ઓછી થતી હોય છે. એમની એકાગ્રતા ઘટતી હોય છે અને સમયનો બગાડ પણ થતો હોય છે જોડે જોડે. આપ આમ એક તણાવ વધારતું કારણ પણ આપણે કહી શકીએ કારણ કે આપડી જોઈ ના બગડે. ઊંઘ ના પૂરી થાય તો આપડણે ચીડચીડિયા થઈ જઈએ છેએ અને એના કારણે ઘણા સ્ટ્રેસમાં આ આવી જતા ત હોય જ છે.
સાચી વાત છે અને એનાથી અભ્યાસ અને કામ પર પણ ખરાબ અસર પડે છે અને પછી આપણો અભ્યાસ અને કામ પર અસર પડે તો એનાથી આપણા આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે અને સંબંધોમાં પણ તણાવ વધે છે.
હા એ તો સાચી વાત કીધી તમે.
હમ્મ.
અને સફળ થવાની તો આપણેે ઘણી ઉતાવળ હોતી હોય છે આજના યુવાનોમાં કે ઝડપથી સફળતા કરી લઈએ પરંતુ સફળતા સભા માટે છે ને સમય ધીરજ અને સતત મહેનત ની જરૂર પડતી હોય છે. જયારે અપેક્ષા મુજબ પનીરમ ન મળે ત્યારે આપણે નિરાશા બધ વધી જાય છે. એના કારણે તણાવ થતો હોય છે પણ જો સફળતા આપણને જયારે મળવાની હશે ત્યારે મળશે આપડું કાર્ય એટલું જ છે કે આપડણે સતત મહેનત કરીએ અને આપડે જે કોઈ ફિલ્ડ ચૂઝ કરી છે તો એ ફિલ્ડ માં આગળ વધીએ.
અને તણાવ ઘટાડવાના અમુક ઉપાયો પણ છે જેમ કે સમયનું આયોજન કરવું. દય દૈનિક આયોજન બનાવીને કામ કરવું નિયમિત કસરત અને યોગ કરવાથી. શરીર અને મન બંને સ્વસ્થ રહે છે અને પરિવાર અને મિત્રો સાથે વાત કરવાથી પોતે પોતાની લાગણીઓ વ્યક્ત કરવાથી મન પણ હળવું થઈ જાય છે અને સોશિયલ મીડ મીડિયાનો ઉપયોગ મર્યાદિત કરશું સ્ક્રીન ટાઈમ ઓછો કરશું. તો તણાવમાં ઘણું ઘટાડો થાય છે, અને તમે કીધું એમ પૂરતી ઊંઘ અને સંતુલિત આહાર પણ ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે આજકાલ તો યુવાનોમાં જંક ફૂડ ખાવાનો એટલો શોખ છે કે એ લોકો સંતુલિત આહાર લેતા જ નથી.
હા, આજ કાલ
હા.
આજકાલ આમ ફાસ્ટ ફૂડ નો જમાનો આઈ ગયો છે એટલે વધારે લોકો ફાસ્ટ ફૂડ ખાવાનું જ પસંદ કરતા હોય છે.
અને લોકો સમજતા નથી કે આપણે શું ખાઈએ છીએ એ પણ ખૂબ મોટો ભાગ ભજવે છે આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર.
હા એ તો સાચી વાત કીધી. ને વિદ્યાર્થી તરીકે પણ આપણેે આમ ગુણ મહત્વના છે. પરંતુ જીવન તેનાથી ઘણું મોટું છે. નિષ્ફળતા હોય તો આપડણે તેમાંથી શીખવું જોઈએ કે ના કે એનાથી ડરવું જોઈએ કે નાથી સ્ટ્રેસફુલ થઈ જવું જોઈએ જરૂર પડે ત્યારે આપણેે આમ શિક્ષકો અને પરિવારનું માર્ગદર્શન લેવું જોઈએ અને પોતાના શોખ માટે પણ થોડોક સમય કાઢવો જોઈએ કે તમને શું ગમે છે. શું નથી ગમતું એ રીતે.
હા એ તો તો મેં સાચું કીધું અને યુવાનોની પણ એમાં ખૂબ જ મોટી ભૂમિકા છે કે પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખવો. નિષ્ફળતાને અંત નહીં માનવો પરંતુ શીખવાની તક માનવી. સતત નવી કુશળતાઓ શીખવી અને જીવનમાં સંતુલન જાળવવું.
હા એ તો સાચી વાત છે, અને અમુક બાબતો હોય એને પણ આપણે આમ પકડી ના રાખવી જોઈએ કારણ કે થોડાક સમય માટે પકડો તો કઈ નહી થાય પરંતુ આખો દિવસ પકડી ના રાખો તો આપડે આમ સ્ટ્રેસફુલ થઈ જતા હોય છે કોઈ વાત આપણી જોડે થઈ ઘટના થઈ તો આપડે એને બને એટલું ભૂલી જવું જોઈએ ના કે એના વિશે વિચાર વિચાર કરવું જોઈએ ને આપણે ટેન્શન લેવું જોઈએ
હા એ તો તમે ખુબ સાચી વાત કીધી અને આજના યુવાનો પર પડકારો પડકારો વધુ છે, પરંતુ તકો પણ એટલી જ વધારે છે. યોગ્ય આયોજન સકારાત્મક વિચાર શ્રેણી અને પરિવારના સહ સહકારથી તણાવને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ અને સફળતા કરતા માનસિક સ્વાસ્થ્ય અને ખુશી પણ એટલી જ મહત્વની છે.
હા એ તો સાચી વાત કીધી. તના હોય તો આમ જીવન ન અંત નથી યોગ્ય વિચાર સમય નું આયોજન પરિવાર નો સાથ અને જે તમારે સમા સકારાત્મક જે દ્રષ્ટિકોણ વિચારસણી છે. એના દ્વારા આપણે તનાવ ને સંભાળીશ શકાય છે એટલે એટલું બધું પણ આમ ચિંતામય ના થવું જોઈએ.
અનેને આપણે તણાવથી ભાગવું જોઈએ નહીં પરંતુ તેનું સમજદારીપૂર્વક સામનો કરવો જોઈએ. જીવનમાં પડકારો તો આવતા રહેશે પરંતુ ધીરજ અને આત્મવિશ્વાસ સાથે આપણે આગળ વધતું રહેવું પડે.
હા તો સાચી વાત કીધું તમે આજના યુવાનો માં તણાવના ઘણા કારણો છે પરંતુ એનાથી બહાર આવવાનો રસ્તો પણ છે. જીવનમાં સફળતા મહત્વની છે પરંતુ માનસિક શાંતિ સ્વાસ્થ્ય અને ખુશી એનાથી પણ વધારે મહત્વની છે.
સાચી વાત છે માનસિક સ્વાસ્થ્ય પણ અને શારીરિક સ્વાસ્થ્ય તમે કીધું એમ એટલું જ મહત્વનું છે કારણ કે ઘણી વાર આપણે જોતા હોય છે કે. આજના યુવાનો માનસિક સ્વાસ્થ્ય પર તો ધ્યાન આપતા હોય છે પરંતુ શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન. તે આપતા તો એમણે ધ્યાન, યોગ. એ બધું પણ કરતા રહેવું જોઈએ જેથી એમના માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેાય અને શારીરિક સ્વાસ્થ્ય. જે પણ સારું રહે.
હા તો સાચી વાત કીધી તમે અને જીવન એક દોડ નથી. પરંતુ એક આમ સુંદર સફર છે એ રીતે માનવું જોઈએ ને એમાં પોતાનું. જે ખુશી વાળું છે જે ખુશી ગમતી હોય. એ એનું જીવ એમાં આ જીવવું જોઈએ તણાવ ને આમ. જીવન પર હાવી ના થવા દેવો જોઈએ તેને આમ સમજદારી થી આપણે આમ સંભાળતા શીખવું જોઈએ.
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કરી અને. પોતાની જે લાગણીઓ છે એને પણ વ્યક્ત કરવી જોઈએ જેથી તમને કોઈ પણણ વાતનું મનદુઃખ હોય કે. કોઈ પણણ વાત તમને ચિંતિત કરતી હોય તો એ તમે બીજા વ્યક્તિને કહી શકો જેથી તમારું મન હળવું. થઈ શકે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે. વાંધો ને સારું સારું ચડ પછી વાતે વાત કરીએ આપડે.
હા.